હલો હા કેમ છો
બસ મજામાં છું તમે કેમ છો
બસ મજામાં હ હા તો આજે આપણે શું કે પીવાના પાણીથી શું ફાયદા થાય છે પાણી પીવાથી એના વિશે આપણે વાત કરીશું
ચોક્કસ ચોક્કસ એ બહુ સારો વિષય છે કે તમે પાણીની વાત કરી ને ખરેખર એના એના વિશે આપણે જાણવું જોઈએ કે પીવાના પાણીના શું શું ફાયદા કારણ કે ઘણા બધા લોકોને ખ્યાલ જ નથી હોતો કે પીવાના પાણીના શું ફાયદા છે ખરેખર લોકો એટલું જ સમજતા હોય છે કે બસ પાણી છે પીવાનું હોય છે ખરેખર શું ફાયદા હોય છે કોઈને ખબર હોતી નથી તમને કયા કયા ફાયદા ની ખબર છે
હા પેલા તો એ કે આપડેશું કે બ્લડ સર્ક્યુલેશન બરાબર અને પછી આપણે આપણા વેટ પ્રમાણે આપણું પાણી પીવું જ જોઈએ વીસ કિલો વજન હોય હ બીસ કિલો વજન હોય ત્યારે એક લીટર પાણી પીવાનું એવું મારા મને ખ્યાલ છે તો અ પછી આપણા આપણું જો વેઇટ ચાલીસ કિલો હોય તો બે લીટર તો ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ સાઠ કિલો વજન હોય તો ત્રણ લીટર પીવું જોઈએ
બરાબર મતલબ કે વસટ પ્રમાણે એક લીટર પાણી પીવાનું છે બરાબર ને
હા હા હા અને આ શું કે નથી ખોરાક ન આપણેે જે ખાઈએ છીએ એનું પાચન સારું થાય છે અને પાણી કેવું કે ફ્રીજનું એવું નહીિ પીવાનું અ આપડે બને ત્યાં સુધી થોડું અ આ માટલાનું છે ઉનાળો હોય તો માટલાનું છે નહી તોર આપડે જે અ આમાં કેવું કેે રાખીએ છે ને કોઠી રાખીએ અથવા તો ફિલ્ટર રાખીએ એમાં જે હોય છે એવું પાણી પીએ તો વધારે સારું પણ ક્યારેક ક્યારેક શું થાય કે ખુબ ઉનાળો હોય ને અત્યારે આપણને એવું લાગે તોછ પછી આપણે થોડુંક ઠંડુ પાણી પણ પી શકીએ કે જેનાથી આપણે ઘણી વખત ઘણી વખત આપને એવું થઈ જાય કે ના એનાથી વધારે સારું પાચન થાય છે એવું ક્યારેક થાય છે
બરાબર છે બરાબર છે એ સાચી વાત છે કેવું છે કે આપડે પાણી જો શરીરને જેટલું પાણી જરૂર છે એટલું પાણી જો આપડણે પીએ તો એને ફાયદા કે આપ આપણા શરીરને એકદમ હાઈડ્રેટ રાખે છે બરાબર છે બીજી વસ્તુ કે એના લીધે આપડું મગજ જે છે એ સારી રીતે કામ કરી શકે છે અને આપ એકાગ્રતા વધી જાય છે એનાથી ફોકસ વધી જાય તમારે જે કઈ કામ કરવું હોય એના ઉપર પૂરતું ધ્યાન રહી છે પાણી પીવાથી એટલે આ આવી નાની નાની બાબતની પણ આપણે જાણકારી હોતી નથી કે પાણીથી આવું આવું આપડે આવા ફાયદાઓ થતા હોય છે કેમ કે તમે કીધું લોહીનું અ પરિભ્રમણ સારું રહેતું હોય છે એનાથી બરાબર છે અને પછી કેવું હોય છે કે પાણી પીવાથી આપડું શરીર નું તાપમાન બી છે ને એ એકદમ નિયંત્રિત કંટ્રોલ માં રહેતું હોય છે
બરાબર પછી પાણી પીવાથી આપડી પાચન ક્રિયા છે એમાં ઘણો બધો સુધારો આવે આવે છે પછી કબજયાત હોય કોઈને તો એમાં પણ પાણી અ સારો એવો અ ભાગ ભજવતો હોય છે બીજું કે કિડની ને સારી રીતે કામ કરવામાં પણ મદદ કરે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે અત્યારે તો બધા માટે ખુબ જરૂરી હોય છે અને બધા એના માટે બહ કેર કરતા હોય છે કે જેમ કે આપણા અ શરીરની જે સ્કીન હોય છે ચામડી તો ચામડી માટે પાણી નો બહુ મોટો રોલ છે બરાબર છે જેમ કે આપડે એે પૂરતું પ્રમાણમાં જેમ કે આપણા બોડીને શરીરને દિવસ બે બે થી ત્રણ લીટર પાણીની જરૂરિયાત હોય છે હવે જો તમે એટલું પાણી પીતા હોવ છો તો તમારી જે અ સ્કીન છે ચામડી છે એકદમ ચમકદાર થઈ જાય છે સ્વસ્થ થઈ જાય છે જેમ કે તમને ખીલ થતા હોય બરાબર છે તો એ પણ નથી થતા હોતા અને આપણો જે ચહેરો હોય છે એકદમ ચમકદાર થઈ જાય છે
હમ બહ એકદમ બરાબર એકદમ બરાબર છે ગ્લો કરે જે આપડી સ્કીિન હોય
એનાથી ચમક આવી જાય છે શરીરમાં બરાબર અને બીજું બી છે જેમ કે હવે આપને ક્યારેક ક્યારેક માથું દુખતું હોય છે બરાબર છે એ આપને ખ્યાલ હોતો નથી પણ એ ખરેખર પાણીના અભાવને લીધે આપણને તો ક્યારેક ક્યારેક દુખતું હોય છે એટલે તમે પાણી માથાના દુખાવામાં પણ પાણી પાણી જે છે એ પણ એનું કામ કરતું હોય છે જયારે આપડ પાણી ઓછું પીએ અને માથું દુખે તો આપને સમજી જવું પડે કે આપડે આજે પાણી એટલું પીતું નથી એના હિસાબથી આપણે આજે માથું દુખી રહ્યું છે કે આ બધા ઘણા બધા એવા અ આપણા અંદરથી સંકેત મળતા હોય છે શરીર માંથી આપણા શરીર માંથી કે આપને અ એકચુઅલમાં શું તકલીફ હોય છે
હમ અને હા અને કિડની કિડનીમાં જે એ બધાને પથરી થાય છે આજકાલ જો તમે ઓછું પાણી પીઓ ને તો કિડનીમાં પથરી થાય અને એનો જે દુખાવો હોય તે અસહ્ય થઈ જાય છે જે લોકો આ છોકરાઓ કેવું કેતા આજની યંગ જનરેશન છે તે જોબ કરતી હોય અથવા તો કોલેજમાં જતા હોય તો પાણી અપૂરતું પીવે છે જેને લીધે શું થાય છે કે પથરી થઈ જાય છે અને પથરી એવા જો પાણી બરાબર તમે ના પીઓ એટલે એનો દુખાવો જે થાય તે અસહ્ય થઈ જાય છે એટલે પાણી હ એટલે પાણી અ ભેગું રાખવા જ પડે અને તમે ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જાઓ કે કઈ ઓફિસમાં જાય કે છોકરાઓ સ્કૂલ માં જતા હોય છોકરાઓ કોલેજમાં હોય તો એમને આપણે પાણી સાથે આપવું જ જોઈએ અથવા તો ત્યાં એવી કોઈ વ્યવસ્થા હોય તો આપણે પાણી ટાઈમે ટાઈમે પીવું જ જોઈએ હવે તો લોકો એટલા જાગૃત થઈ ગયા છે ને કે શું કરે છે કે મોબાઈલમાં પેલું એવું રિંગટોન રાખે છે થોડી થોડી વારે હા એટલે એને આપણને ઘણી વખત કામ બાંધકામમાં પાણી પીવાનું યાદ નથી આવ તો લોકો આવો રિંગોન રાખે ને એટલે પેલું ટોન વાગે એટલે પાણી પી લેવાનું અને ઓછામાંછું બે ગ્લાસ જેટલું પાણી પી લેવાનું જય્યારે હોય ત પણ હા જમવાના જમ્યા પછી તરત નહીિ પીવાનું
હા એ વાત બહુ સાચી છે કે જમ્યા પછી પછી આપડે ઓછામાં ઓછો પંદર વીસ મિનિટ કે અડધો કલાકના એક બ્રેક પાડી ને ત્યાર પછી જ પાણી પીવું જોઈએ. કારણ કે જેમ જેટલું પાણી આપડા પાચનશક્તિ માટે જરૂરી છે એમ તમે જો જમીને ડાયરેક્ટ અ સીધા પી લો છો તો પછી પાચનશક્તિમાં પણ થોડો અ તકલીફ પડતી હોય છે.
નબળી પડી જાય
હા આપડી પાચનશક્તિ થોડી નબળી પડી જાય સાચી વાત છે.
હમ અને પાણી પીએ તો શું પસીનો થાય પસીનો થાય એટ એટલે એ આપણા શરીરમાં પાણી ઘટી જાય છે. તો એટલે જેમ પાણી પીએ તેમ સ્કીન દ્વારા અ એ આ પસીના દ્વારા ની નીકળે નીકળી જાય છે એટલે પાણી તો અ ટાઈમે ટાઈમે બરાબર પી પીયજ લેવું જોઈએ પછી અ ઉનાળો હોય તો છાસ પણ ને કોઈપણ સ્વરૂપમાં છાસ છે કે પછી આ આપણે લીંબુ શરબતના પ્રમાણમાં હા પણ કોલ્ડ્રિંક્સ પીવાના નથી. એ બોવ નુકસાન કરે છે. બાકી તમે કાઈ પણ અ હ એટલે કોઈપણ બાકી પાણી કોઈ સ્વરૂપે પી શકીએ આપણે
હા સાચી વાત છે જેમ કે તમે કીધું કે કોલ્ડ ડ્રિંક્સ અ ના ના પીવા જોઈએ એની જગ્યાએ પાણી પીવું જોઈએ હવે કેવું છુ ઉનાળામાં લોકોને અ ગરમી થતી તી હોય એટલે લોકો કોલ્ડ ડ્રિક્સ પીવા અ થોડા વધારે પેલા એમાં અ થઈ જાય છે કે કોલડ ડ્રિંક્સ પીતા હોય છે પાણીની જગ્યાએ પણ ખરેખર પાણી પીવું જોઈએ જો પાણી તમને ત્યારે એટલું પેલું સારું ના લાગતું હોય તો તમારે લીંબુ સોડા છે કે પછી લીંબુ શરબત છે. એ રીતના પાણી ની સાથે પીવું જોઈએ તો શું છે તમને લીંબુના લીધે અ પાણીની શક્તિ પણ વધી જતી હોય છે આપણા બોડીમાં ઘણી બધી અ ઇફેક્ટ પડે છે લીંબુ લીંબુથી બરાબર છે એટલે તમે જો સાથે લીંબુ પાણી સાથે પીતા હો તો તમને ગરમી બી ઓછી થાય. અને સાથે સાથે તમારું પાણી પણ એમાં આવી જતું હોય છે બરાબર તમે વાત કરી હતી હમણાં કે પાણી ઓછું પીએ તો આપને પથરીને એની સમસ્યા થઈ જાય હવે પથરીની વાત કરું તો મારા ખુદ ઉપર જ એ અનુભવ થયેલો છે કે પથરી થાય ત્યારે કેટલો દુખાવો થતો હોય છે આપણને એટલે મને એકથી બે વખત પથરી થઈ ચુકી છે અને જયારે જયારે પણ પથરીનો જે દુખાવો થતો હોય છે એ અસહ્ય દુખાવો થતો હોય છે અને આપડે જેટલું બને એટલું જલ્દી હોસ્પિટલ પહોંચવાનું કોશિશ કરતા હોઈએ છીએ. આમાં ક્યારેક એવું થાય કે તમારે પથરીમાં બે થી ત્રણ રીતના અત્યારે તો એના ઓપરેશનો થાય છે. અને ઘણી બધી અ ટેકનોલોજી એટલે કે પેલું લેઝરથી પણ અત્યારે તો હવે અ અ પથરીને મતલબ બહાર નીકાળી શકાય છે કે નાબૂદ કરી દેવાય છે. ત્યારે પેલા આવું હતું નઈ લોકોને પથરી થતી તો કોઈને ખબર પણ નોતી રેતી કે પથરી થાય છે શાના માટે
હમ આ તમને આ પો હા પોતાનો અનુભવ છે છેલ્લે જો તમને ખ્યાલ આવી જાય કે કેટલો દુખાવો થાય એના કરતા આપણે પહેલેથી જ સજાગ રહેેવાનું અને પાણી ખૂબ પીવાનું એમ એટલે હા
ઠીક છે મને તમારી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું છે
હા હા હા હા હા ઠીક છે ફરી હા હા હા સારું સારુંલે હા હા